શું કરો છો, મજામાં?
બસ મજા એકદમ.
કેવી છે તબિયત?
બસ સારી છે.
કેવું કરો ગણેશ ચતુર્થીની તૈયારી?
બઉ જ ખુબ જ એકદમ મસ્ત જ ચાલે છે. બધી તૈયારી થઈ ગઈ છે, તારે કેવી તૈયારી થઈ?
બસ અમારે ત્યાં તો ઘરે ગણપતિ લાવે એટલે તૈયારી વધારે જ કરવી પડે ન.
અમારે બી અહિયાં બધું ડેકોરેશન થઇ ગયું છે અને સાફ સફાઈ થઈ ગઈ છે. તમે કેવું ડેકોરેશન કર્યું છે?
અમારા ઘરે તો દર વર્ષ આમ બહુ જ વધારે. ઉત્સાહમાં ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે.
અમારે બી અહીંયા બધા એક સાથે મળીને લેવા જઈએ ગણપતિ. ગનપતિબાપાને અને અને પછી
સારો છે.
અમે પાંચ દિવસ બેસાડીએ છે અને તમે
અમે તો દોઢ દિવસ માટે જ લઈએ છીએ.
બરાબર અને મૂર્તિ ક્યાંથી લાવો છો?
અમે મૂર્તિ નડિયાદથી લાવીએ છીએ. અને અમુક વખત તો કાકા પાસેથી બી લઈએ, કેમ કે તે બી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે. અનેને તમે
હ મે બી ઇકો ફ્રેન્ડલી પલા પસસ્ટ્ટર પ્લાસ્ટર ઓફ પેરિસથી લાવતા હતા. પણ હવે નેચરલ એવી માટીની મૂર્તિ લાવીએ છીએ.
હા, કેમ કે હવે તો પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ ઉજવણી કરવી પડે.
હા, એ બી સારું પર્યાવરણ માટે.
હમ, બાપ્પાના આગમન વખતે તમે શું કરો?
અમે આખો પરિવાર સાથે મળીને અમે આરતી કરી એ ફૂલથી એમનો સાગવત કરીએ પ્રસાદ બેચીએ
હા, મારા ઘરે તો જયારે બાપ્પા ને લાવવા ત્યારે રોજ સાંજે ધ અમારા ઘરે આવે આરતી કરી ભજન હોય, પછી ભગવાનનું ભોજન હોય. બહુ મજા આવે એમ પાંચ-છ દિવસ તોવ આપણને ઉત્સાહ ઉત્સાહ લાગે ને?
હમ, તમે શું છપ્પન ભોગ બનાવો?
હા, અમે પ્રસાદમાં આમ છપ્પન ભોગ હોય, મોદક હોય. એમ કે મો બાપ્પાના પ્રિય જ હોય એટલે
હા, અમે બી મોદક રોજ બનાઈએ પણ છેલ્લા દિવસે જયારે હોય ત્યારે અમે છપ્પન ભોગ બનાવીએ.
હા, અમે પણ મોદક લાડુ શીરો બધું બનાવીએ. તારા ઘરે સજાવટ કોણ કરે?
આ અમારા ઘરે સજાવટ તો હું જ કરું.
હા, અમારે તો બધા ભેગા મળીને કરી.
હ એટલે થોડી કોઈ હેલ્પ કરાવે બાકી આઈડિયા વાઈડિયાઝ તો બધા મારા હોય.
હા હા અને આ વર્ષની થીમ શું વિચારી છે.
આ વર્ષની થીમ મેમ ઇકો ફ્રેન્ડલી આમ આજુબાજુ ગ્રીનરી હોય ને એવી રીતે આમ ગ્રીન કલરના પત્તામાં બિરાજમાન હોય ગણપતિ દાદા એવું મેં વિચાર્યું છે.
હા બહુ સારો વિચાર છે તોતો તારો લે.
હમ.
આ વખતે મેં એવું વિચાર્યું છે કે કઈક ટ્રેડિશનલ કરીશું આમ સાડી થી બધું ડેકોરેશન કરીશું. જે આપડા કલ્ચર ને રિપ્રેઝન્ટ કરી શકે એવી રીતનું ક્યાંક
હા એ બી સારો આઈડિયા છે. આપણને કલ્ચરિસ્ કલ્ચર બી જોડે જોડે લે. હા પાક્કું આઈશ આપડે બી કલ્ચરસ જોડે જોડે લઈને ચાલવું જોઈએ.
હા એ બાને બધાને ખબર પડે કે કયા દેશમાં કઈ સાડી આમ વધારે હોય છે એટલે એ બાને એમ સારું ડેકોરેશન બી લાગે.
હા.
તમે ગણેશજી વિશે સૌથી વધારે શું કરો.
મને સૌથી વધારે કઈ નઈ મોંદક ખાવા મળે એ ગમે.
હા હા તો એમને જ્ઞાન બુદ્ધિ ને એ શુભ શરૂઆત ના દેવ છે ને એ કોઈ બી શુભ કામ કરીએ ને સૌથી પહેલા જ એમની પૂજા કરવાની એટલે મને એ વાત એમની બહુ જ ગમે
હા કે કોઈ બી વિઘ્ન ના આવે એમના લીધે
હા હા
એમની પૂજા કરીએ તો કોઈ એટલે તો હા એ નાનપણમાં કાર્ટુન આવતું તું ખબર છે ગણપતિ દાદા
ગણપતિ બાપ્પા નું હા હા અમે બહુ જોતા હતા એ
હા હું બી બહુ જોતી હતી શિવજી અને પાર્વતી જોડેનું આખી સ્ટોરી
હા અને વિશે છે આપણને આમ પાંચ છ દિવસ આપડા ઘરે રહે તા સારું લાગે પછી વિસર્જન વખતે ઘણું દુઃખ થાય કે કેટલું થાય એમ ક્યારે ફરી આવશે આવતા વર્ષે જલ્દી આવે
પાછું હા આખુ વર્ષ આપણે રાહ જોવી પડશે
હા અને તમારા ઘરે આરતી કોણ કરે બધા સાથે મળીને કરો
હા અમે બધા સાથે મળીને કરીએ અને તમે
એટલે બધા અને પછી જ્યારે આરતી નો સમય થાય ને ત્યારે આમ બધા જ જોશ જોશ થી બધા બુમો પાડે ગણપતિ બાપ્પા મોર્યા ઉંચા વર્ષી લવકરિયા
હા છેલ્લે છેલ્લે એક દો તીન ચાર ગણપતિનો જય જય કાર કાર એવું બધું જય જય કાર બોલાવે
હા ખરેખર આ તહેવાર તો આપડે એક પરિવાર ને એક સાથે લાવે છે
હા કોઈ બી કઈ બી વસ્તુ હોય કોઈ બી ઝઘડાઓ હોય તો બી એક સાથે બધા મળીને ઉજવે છે આપણે હા
અને આપણે એમને પ્રેમ એકતા અને પર્યાવરણ ની સંભાળનો સંદેશ પણ એ આપે આપણને આપે છે
હા
હા આજે તારી વાર્તા સાથે વાત કરીને બો આનંદ થયો.
મને પણ આવતા વખતે નવરાત્રિ વિશે વાત કરીશું.
હા જરૂર મળીએ આપડે પછી વાત કરીશું
ઓકે હા ફરી કોલ કરજે જ
હા પછી તમારે ત્યાં ગણપતિ બાપ્પા નું કઈ આમ વાઘા કેવું કઈ લાવે છે કે તમે ડેકોરેશન વાળા જ લાવો છો
ના અમે વાઘા લાઈએે ને
હા અમે તો ડેકોરેશન વાળા જ લાઈએ છીએ કેમ કે હવે તો બહાર બી એટલું સારું ડેકોરેશન થાય પછી ઘરે બી થાય એમ પરિવાર ભેગો મળીને આપડે એમનું ડેકોરેશન કરીએ
આપણા હાથેથી બનાવીએ
હા એમાં આપડી આપડો એમનો પ્રેમ બતાવીએ હા એજ
હા
અમારે ત્યાં તો બઉ જ આમ ગણપતિ બાપ્પાનો તહેવાર આવે ત્યારે બઉ જ એમને માન આપવામાં આવે છે.
તમે શું આજુબાજુવાળાઓને બોલાવો તમારા
હા બધા આવે અમારા સોસાયટી ના બધા આવે વિ સર્જન વખતે બી એટલા બધા આવે રોજ આરતી પૂજા આ બધાના ટાઈમે આવે તમારા ઘરે
અમારા ઘરે બી બધા જ બાળકો આવે બધા આજુબાજુ વાળા જે આવી શકતા હોય એ આવે.
અમારા ઘરે ત્યાં મોટા ગણપતિ લાવે સોસાયટીમાં ત્યાં અમારે રોજ પ્રોગ્રામ થાય બધા કેમકે એ બાને બધા સાથે મળીને બેસે. પછી નાના બાળકોની એક્ટિવિટીસ ત્યાં કરાવે ડાન્સ સિંગિંગ એવું બધું. આમ બાળકો ને બી મજા આવે અને બધા સાથે બાપ્પા ની સાથે રહી.
અમારે અહીંયા એવું નથી હોતું. બાકી બધે બાકી બધે બાર જ્યાં બી હોય છે લાગેલા ત્યાં બધું હોય છે. કો કોઈ કોઈ શું કેહેવાય લકી ડ્રોવર ને એવું બધું રાખતા હોય છે મોટા મોટા ગણ
હા હા હા એ છે અને તને ખબર છે ગણપતિ બાપ્પા ની તો કેટલી બધી બુક્સ બી લખાયેલી છે કે જેમાં આપણે એમની વાર્તા વાર્તા ઓ સાંભળએ આપણને મજા આવે એમ કે કેટલું બધું શીખવા મળે
હા ઘણી બધી બૂકો છે એમાંથી મેં એકાદ વાંચેલી બી છે.
હમ્મ બુક અને એમના સોંગ્સ બી એટલા બધા હોય ને મજા આવે મને. કઈ બીક વસ્તુ નો આપડે હા એજ આપડે કઈ બી કામ નવું ચાલુ કરીએ પૂજા કે ઘરનું કામ આરતી હોય કે કઈ બી હોય ને એટલે આપડે પેલા ગણપતિબાપ્પાને તો યાદ કરીએ જ.
હા, એ પહેલાં આપણા
હા, કેમ કે આપડું આમ શુભ લાભનું પ્રતિક કેહેવાય ને.
હા, આપણા ઘરના બહાર બી આપણે લગાવતા હોઈએ છીએ.
હા, હા અને પેલા વિઘ્ન આવે એટલે ગણપતિ ગનપતિબાપા જ યાદ આઇ જાય જ આપણ ન આમ એવું માનવામાં આવે કે જયારે ગણપતિબાપ્પા આવે ને? ત્યારે વિઘ્ન હરી લે એમ બધાના. એટલે મહારાષ્ટ્રમાં ને એ બધે ગણપતિ બાપાને વધારે મહત્વ આપવામાં આવે.
હા મહારાષ્ટ્રમાં તો સૌથી મો દુનિયાના સૌથી મોટા ગણપતિ આવે છે. ત્યા લોકો ત્યાં કેટલા-કેટલા કલાક ઉભા રે રહીને ત્યાં દર્શન કરવા જાય છે.
કારણ કે લોકો આમ વધારે એ લોકોના વધારે પડતો આમ તેહવાર કે એ લોકો વધારે મનાવે આપણા કરતા બી એમ મરાઠી લોકો એ લોકો ન તહેવાર કેવાય મીન તહેવાર કેવાય એમાં.
હા, એ લોકો મહારાષ્ટ્ર એટલે ગણપતિમાં બહુ માને.
જોકે બોમ્બેમાં બી એવી રીતે સારું થાય છે. ગણપતિ બપ્પા લાલબાગના રાજા છે બહુ જ મોટું કેવાય એમ બોમ્બે માં ગણપતિ બાપ્પાનું ત્યાં તો લોકો હજારોમાં લાખોમાં પબ્લિક ત્યાં દર્શન કરવા જાય પછી બે બે ત્રણ-ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહે કેમ કે ત્યાં બી અમને બહુ મહત્વ અમારા જે લાલબાગ ના રાજા છે એમને એમ બહ જ મેઈન માનવામાં આવે બોમ્બે માં
લોકો તો એક એક દિવસ સુધી બી ત્યાં ઉઊભા રહેતા છે. વારો આવવા માટ
ગઈ છે બોમ્બે
ના હુ નઇ ગઇ
હ, હા, અમે એક વખત ગયા હતા, બહુ સારી રીતે દર્શન થયા હતા આપડે આમ બહુ સારું ફીલ કરીએ કેમ કે ત્યાં બધાની ભક્તિ માટેનો જે પ્રેમ જોઈને આપને બહુ જ ઉત્સાહ મળે આપડે ગમે તેટલે લાઈન માં ઉભા હોઈયે ગમે એટલો થાક હોય બધો જ આપડો ઉતરી જાય.
મારે બી હવે એવું જોવું છે એક વાર આ, હવે આ વર્ષે આવશે ને એટલે
આઠ
હા,
ત્યાં તો બધી નાની નાની ગલીમાં બી મોટા મોટા ગણપતિ લાવવામાં આવે અને આમ બધાનું એક શું કેહેવાય ડ્રીમ હોય કે હા, અમે બોમ્બેમાં લાલબાગના રાજા ના દર્શ ન કરવા જઈએ.
કરવા જઈએ હા, એમનું આમાં એ એમનું આશીર્વાદ મળે એટલે આમ બહુ કહેવાય.
હા, ત્યાં મુકેશ અંબાણી છે પછી બધા જે ફિલ્મી ઇન્ડસ્ટ્રીના જે હોય બધા જ ત્યાં એક વખત તો દર્શન કરવા જાય જ
કચ્ છે.
એ લોકા માટે વીઆઈપી હોય બધા દર્શન પણ એ લોકા બી આવે જ એમ ત્યા
હા પણ એક વસ્તુ કરવી જોઈએ કે આવી રીતે કોઈ બી દર્શન માટે કોઈ વીઆઈપી ના હોવું જોઈએ.
હા કારણ કે બીજા લોકો બી એવી રીતે જે એમનું દર્શન કરવા માટે રાહ જોતા હોય તો એ લોકોને બી આમ એવું રીતે ના પાર્શિયાલિટી કરવી જોઈએ.
કરવી જોઈએ, હા પૈસા છે મતલબ કેવું ભગવાન ને શું આમ ભગવાન બીજા બધાનો ટાઈમ શું ખરીદી લેવાનો, સેમ જ હોય હ હમ્મ
આ વખતે આપણે કઈક પ્લાન કરીએ. કે આપણેે ત્યાં જઈએ દર્શન કરીએ આપણી ફેમિલી સાથે ભગવાનને મળીએ.
હા જયસુ જયસુ આ વખતે.
હમણા તો કેવું થાય કે આમ મહારાષ્ટ્ર ને એ બધા કરતા બી આપડે આમ બોમ્બે છે આ બીજી બધી સી ટી સુરત એ બધા અમદાવાદ એ બધી જગ્યાએ તો આમ એમના કરતા બી વધારે પણ અમ ઉત્સાહથી તહેવાર ઉજવાય છે કે એ લોકોનો તો મેઈન હોય જ પણ આપણે બી એ રીતે જ ઉજવીએ કે હાવે આપણો બી તહેવાર છે એમ.
હા અહીંયા આપડે કોઈ બી એવો ફેસ્ટિવલ હોય પણ બધા એક સાથે મળીને જ આપણે સેલિબ્રેટ કરે, ભલે અલગ અલગ કરતા હોઈએ. હા કોઈ ભલે અલગ અલગ બધા હોય, કોઈનો બી તહેવાર હોય. પણ બધા સેલિબ્રેટ કરે.
હા હમણાં આપણા ગુજરાતીમાં તો આમ શું કેહેવાય એક સાંસ્કૃતિક જ થઈ ગયું છે કે આપડું કોઈ બી તહેવાર ઉત્સાહથી ઉજવીએ પછી ગમે તે હોય. માર મરાઠી નો હોય, સાઉથ ઈન્ડિયન હોય, કઈ બી હોય. આપણામાં સારું છે પ્રેમ ભાવ હોય ને
હા
હા જમવાનું થઇ ગયું?
હા થઈ ગયો.
હા બસ હવે મારે કરવું જ છે મે કીધું લાય બહુ દિવસ થી કોલ નહી કર્યો ગણપતિ બાપ્પા આવવાના છે તો આન કોલ કરું કેમ કે